હલો હલો
અવાજ આવે છે મારો
હા આવે છે તમારા તમને આવે છે અવાજ
હા એકદમ બરાબર આવે છે
બસ બસ કેમ છો મજામાં બસ એકદમ મજામાંજ આ તો એક આજે એક રસપ્રદ વિષય મળ્યો હતો કે ઉત્તર ભારતીય લોકોનું ખોરાક આપણેે એના પર ચર્ચા કરીએ આજે
સરસ વિષય છે ને ભારતના દરેક પ્રદેશની જેમ ઉત્તર ભારતની પણ અલગ જ ભોજન નું છે ને પદ્ધતિ હોય છે
એકદમ બિલકુલ સાચત કેમ કે ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા ઉત્તર પ્ર પ્રદેશ રાજસ્થાન હિમાચલ ઉત્તરાખંડ બિહાર અને બીજા ઘણા રાજ્યો આવેલા
કહેવાય છે કે દરે દરેક રાજ્યની ભોજન પદ્ધતિ છે ને અલગ હોય છે પણ ઘણી વસ્તુઓમાં છે ને સમાનતા પણ આમ જોવા મળે છે
એકદમ ઉત્તર ભારત ન ભોજનમાં છે ને ઘઉ નો ઉપયોગ વધારે થાય છે બીજા બધા કરતા
એટલે જ ને રોટલી કરતા વધુ રોટી ફુલકા પરાઠા નાન કુલચા જોવા મળે છે આપણને
હા અને ચોખા પણ ખાવામાં આવે છે પણ ઘઉં ન મહત્ત્વ છે ને વધારે હોય છે ત્યાં આગળ
બિલકુલ અને દાળ પણ છેને રોજના ભોજનનો મહત્વ પણ ભાગ છે
હા વિવિધ પ્રકારની દાળ બનાવામાં આવે છે ત્યાં આગળ વિવિધ જાતની અલગ અલગ
દાલ સાથે શાક પણ આમ બનાવવામાં આવે છે અને તે એટલું મસ્ત હોય છે ને વાત જ કઈ કર
હા કેમ કે છેને બટેકા વટાણા કોબી ગાજર રીંગણ પીંડા અને બીજા ઘણા શાક નો વપરાશ થાય છે એમાં
બિલુલ અને તેથી છે ને ભોજન એકદમ સ્વાદિષ્ટ અને ઉર્જા આપનાર મને છે
હા એ તો છે તેથી જ ને કે એકદમ જો દૂધમાંથી બનેલા પદાર્થોનું પણ ઘણું મહત્વ હોય છે ત્યાં આગળે
બિલકુલ દહીં પનીર માખણ અને લસ્સી ઘણી જગ્યાએ આમ રોજ વપરાતી જ હોય છે
હા પનીર માંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે ત્યાં આગળ જ્યાં અલગ અલગ આઈટમો બધી ખાતા હોય છે
બિલકુલ તમે સાચું કીધું પનીરનુંું તો છે ને શાક ઘણા લોકોને ગમતું પણ હોય છે
હા પછી કેવું કે પરાઠા પણ ઉત્તર ભારતમાં હા ઉત્તર ભારતની એક ઓળખાણ છે ત્યાં આગળ
એવા જઈ ને તો બટેકા પછી ગોભી પછી મૂળા પનીર અને આમ આમ કેવાય ને એમ બધું જ છે ને આમ મનાવવામાં આવે છે ત્યાં
સાચી વાત છે ને પરાઠા સાથે દહીં અથવા શું કેવાય અથાણું પણ પીરસવામાં આવે છે ત્યાં આગળે
અને સવાર ના નાસ્તામાં પણ આમ પરાઠા છે ને ખુબ જ જોવા મળે છે જેમ કે લઈ લઈએ મેથી ના પરોઠા એ તો એટલા બધા મસ્ત હોય છે અને તેમાં પણ આમ પનીર નાખીને આપે ને આપને તેની વાત જ કઈક અલગ હોય છે
સાચી વાત છે એકદમ અને ઉત્તર ભારતમાં છોલે પણ બહુ પ્રસિદ્ધ હોય છે હ
હા એ તો વાત છે અને છોલે સાથે તો છે ને ભટુરા પણ ઘણા લોકો છે ને ત્યાંના ખાય છે
હા કેમ કે શું કેવાય રાજમા પણ ત્યાં આગળ ખુબ જ જાણીતુ ભોજન છે છે હ તે
કેવાય છે કે રાજમા સાથે છે ને ચોખાનો મેલ ઘણો આમ જોવા મળે છે ત્યાં
હા હ ભાઈપણ કઢી પણ ઘણી જગ્યા એ બનાવવામાં આવે છે એ પણ બહુ પ્રખ્યાત છે ત્યાં આગળ
પણ સાચુ કીધું અને કળી સાથે છે ને આમ ચોખા અથવા રોટી પણ આમ ખાવામાં આવે છે.
હમ પછી શું કેવાય સતુ પ્રમાણે આમ શું કેવાય એ એકદમ શું કહે ઋતુ પ્રમાણે પણ ભોજનમાં ફેરફાર થાય છે ત્યાં આગળે.
આ તો બઉ તમે સાચું કીધું કે ઋતુ પ્રમાણે છે ને કેવાય ને અલગ-અલગ આમ ખાવામાં આવે છે જેમ કે આપડે લઈ લઈએ શિયાળામાં છે ને ગરમ અને ઉર્જા આપનાર ભોજન વધુ બનાવામાં આવે છે.
હમ, અને ઉનાળામાં દહી, છાસ અને લસ્સી જેવા પદાર્થો વધુ શું કેવાય પીવામાં આવે છે. ત્યાં અગાળે.
બિલકુલ. અને આ બધું છે ને શરીર ને ઠંડક આપવામાં મદદ કરે છે.
એકદમ અને કેવું કે આમ ઉત્તર ભારતના શું કેવાય અથાણા પણ બહુ ઘણા એકદમ પ્રખ્યાત હોય છે હો.
એટલે કે જેમ કે આપડે લઈ લઈએ કેરી, મરચાં, લીંબુ અને બીજા
અનેક અથાણા બનાવામાં આવે છે. ત્યાં તો નઈ.
હા, અ અને પાપડ પણ શું કેવાય ભોજન સાથે એકદમ અ શું કે પીરસવામાં આવે છે ત્યાં આગળ એમ.
બિલકુલ અને સલાડ પણ છેને અ ભોજનનો એક મહત્વનો ભાગ છે.
હમ. કાકડી, ટામેટો, ડુંગળી, અને ગાજર શું કેવાય સલાડમાં વપરાય છે ત્યાં આગળે.
અને આ ભોજનને છે ને વધુ સંતુલિત બનાવે છે.
હમ. ઉત્તર ભારતમાં મીઠાઈ પણ શું કેવાય ઘણી પ્રસિદ્ધ છે હો ત્યાંની.
જાંબુ, જલેબી અને પેડા જેવી તો મીઠાઈ લોકોને એટલી બધી ગમે છે તેની વાત જ કઈક અલગ હોય છે. ત્યાંની મીઠાઈનું કેવાય
આમ, તહેવારોમાં મીઠાઈનું બઉ ખાસ સ્થાન સ્થયાન હોય છે ત્યાં આગળ હો.
અને મહેમાનો આવે ને ત્યારે પણ મીઠાઈ પીરસવામાં જે જૂની પરંપરા યોજાયેલી જ હોય છે વર્ષો જૂની.
ઓહો, અને ઉ અ શું કેવાય ઉત્તર ભારતીય ભોજનમાં તો છે ને મસા લાનો પણ યોગ્ય ઉપયોગ થાય છે.
જેમ કે, આપડે લઈ લઈએ જીરું, ધાણા, મરી અને બીજા મસાલા સ્વાદ વધારે છે.
હા, પરંતુ મસાલાનો ઉપયોગ છે ને સંતુલિત માત્રામાં જ કરવો એ સારું ત્યાં આગળ.
હન, એટલે તો કે છે કે સંતુલિત ભોજન આરોગ્ય માટે પણ ઉપયોગી બને છે.
હા અને ઉત્તર ભારતના ભોજનમાં છે ને સરળતા અને વિવિધ તા બંને જોવા મળતી હોય છે હો.
હા, અને આ કારણે છે ને દેશના ઘણા લોકો આ ભોજનને પસંદ કરે છે.
હમ અને ઉત્તર ભારતીય ખોરાક છે ને માત્ર સ્વાદ માટે નઈ પરંતુ પોષણ માટે પણ બઉ સારો ગણાય છે.
બિલકુલ અને સાચો ખોરાક શરીરને શક્તિ આપે છે. અને તંદુરસ્તી આપડી જાળવી વી રાખે છે.
હા કેમ કે શું કે. દરેક શું કેવાય પ્રસંગે છે ને અલગ પ્રકારની વાનગી બનાવાના. બનાવવામાં આવે છે ત્યાં આગળ.
હા જેમ કે આપડે લઈ લઈએ લગ્નમાં. તહેવાર અને કુટુંબના. મળવાનું એકબીજાને એ સમયે છે ને અલગ અલગ. આમ વાનગીઓ બનાવવામાં આવે છે.
હમ પછી સવારના નાસ્તામાં ઘણા લોકો ગરમ ભોજન પણ કરતા. હોય છે ત્યાં આગળ.
પરાઠા પૂરી શાક દહી અને ચા જેવા પદાર્થ છે ને. જોવા ખુબ જ મળે છે આપણને.
હમ અને પાછા કેટલાક પ્રદેશોમાં તો પોહા. અને ઉપમા પણ બનાવવામાં આવે છે.
બધા પદાર્થો તો એવા છે ને. તેનું નામ સાંભળીને છે ને પેટ ભરાઈ જાય એટલું મનપસંદ અને. એટલા સારા હોય છે.
હા હા અને પાછું. તો બપોર ના ભોજન માટે છે ને આમ રોટલી દાળ શાક અને. ચોખા તો હોય હોય ને હોય જ છે આગળે.
એની સાથે તો મેન આપણેે સલાડ અને અથાણો પણ પીરસવામાં આવે છે તે. છે ને આખા. આખાડીસને છે ને અલગ જ રીતે આમ સજાવે છે અને તેનું સ્વાદ. અલગ જ બની જાય છે એના કારણે.
સાચી વાત હ સાંજે. એના ભોજનમાં પણ છે ને આવી જ રીતે એકદમ સંતુલિત ખોરાક લેતા હોય છે ત્યાંના લોકો
ફુલ અને કુટુંબના બધા સદસ્યો સાથે બેસીને જમવાની પરંપરા પણ આમ ઘણી જગ્યાએ જોવા મળે
હમ અને ઉત્તર ભારત માં શું કે મકાઈના લોટ નો પણ છે ને વધારે જ ઉપયોગ થતો હોય છે.
અને અનાજ આમ શરીર માટે તો પોષક જ ગણાય છે ને એટલે કોઈને પણ ભાવતો નથી.
હમ અને પાછુ શું કે ઉત્તર ભારતમાં ચણાનો પણ ઘણા શું કેવાય પ્રમાણમાં ઉપયોગ થતો હોય. છે.
હા અને કેહેવાય છે કે ચણા માથી છેને વિવિધ એમ વાનગીઓ પણ બનાવી શકાય છે.
હમ અને પાછું શું કેવાય દહીં ભોજનનો છે ને એકદમ મહ ત્વ પૂર્ણ ભાગ હોય છે.
બિલકુલ અહી પાચનમાં પણ મદદ કરે છે આપણને
હમ જેમ કે પાછુ કેવું કે લસ્સી પણ છે ને ઉત્તર ભારતનું લોકપ્રિય પીણું છે હ
તો છે લસ્સી પણ આમ કેવાય ને આમ ગરમીમાં તંદુરસ્ત એમ બનાવી દે છે આપણા શરીરને
બરાબર છે અને શિયાળામાં ગરમ સૂપ અને ગા શું કેવાય એકદમ ગરમ ભોજનનો ઉપયોગ વધારે કરે છે ત્યાં આગળ લોકો
બિલકુલ
એકદમ સાચી વાત છે અને હું તો કઉ કે આ ટોપિક ઉપર મને વાત કરીને તમારી જોડે બઉ બોવ જ મજા આવી છે આપડે ફરી એકવાર શું કેવાય બીજા એક ટોપિક પર આપણે જરૂર વાત કરીશું.
હા ચોક્કસ હા